હલો.
હલો. કેમ છો ભાઈ? શું કરી્યા છો?
હા હું હવે એકદમ મજામાં છું. હમને તો ખેતરે અમ્મ ખેતરની મુલાકાત લઈ રહ્યો છું કારણ કે ખેતરમાં એટલે કે જે અમે ખેતી કરેલી છે, એમાં જે ઘણો બધો લોસ થયેલો છે, કારણ કે જે અમે રોપેલા ટામેટા, રીંગણ એમાં જેક દવાના કારણે અમારા જે ખેતી કરી તેમાંથી લોસ થવાનું એવું-એવું લાગતું છે કારણ કે બરાબર નથી એવું છે. એટલે બરાબર નથી લાગ્યા અને એટલા બધા બગડી પણ ગયલા છે ને. અને જીવાણુ છે જીવ તે બધું પણ ખૂબ લાગી રહ્યું છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે દીપ મને આ વખતે ખેતીમાં દી નુકસાન જવાનું છે, પરંતુ હવે થાય જ છે. દવા પણ બરાબર છાટેલી પણ ખબર નહીં શું થયું તે, શું તમે કઈ આવું કઈ ટામેટા, રીંગણા કઈ રોપેલા છે? તે મદદાં મને કઈ કહેશો.
હા, એમ તો અમે રીંગણ અને ટામેટા ને એવું બધું રોપ્યું છે અને અમારે શું છે, કે અમે અમારી પાસે જમીન છે, પણ ત્યાં શું છે, અમે કલમ જ રોપેલી છે, એટલે કે કેરી ની જે કલમ આવે છે તે જ રોપેલી છે. એટલે અમા ત્યાં જગ્યા રહી નથી. તો અમેશા ને અમારે ત્યાં જેવું અત્યારે પછી કે છે કે હમે શાકભાજી રોકે છે. એમ તો ઘરના વપરાશ માટે અમને ચાલી રહી છે, એટલે અમે એનો બીજી રીતે એટ કે વેચવા માટે ઉપયોગ કરી શકતા નથી. એ થોડા લિમિટમાં થાય છે, એટલે અમને એમ તો ગમે પણ છે, અને ગરમી ની શાકભાજી હોય છે, એ દવા વાળી ને હાટી નથી એટલે ખાવામાં પણ સારું હોય છે. જ્યારે બહાર થી આપણે-આપણે શાકભાજી મંગાઈ એ એમાં દવાનો છટાવો અને ઘણી બધી રીતે એહ ઝેરી હોય છે, એટલે આપણે એ અમે ખાવાનું ટાળીએ છીએ. તમે શું છે, તમારી શાકભાજીમાં તમે પણ દવા છાટતા હશો ને કે પછી આએ એકદમ ઓર્ગેનિક તેજ છે તમારી ખેથી?
ઈએ ઓર્ગેનિક ગઈ અંદર એટલે તે દવા માટે તમે જાણો છો કે એટલે કે જે જીવાણું છે, પછી તે ઘણા બધા પ્રકારના રોગ એટલે કે નાના-નાના જીવાણુ તે આપડા જે ત્યાં ખેતી કરેલી હોએ તે ટામેટા છે, રીંગણ છે એને કઈ નુકસાન નહીં કરે. એ માટે અમે દવા તો ઉપયોગ જ પડે છે, કારણ કે એના વગર આપડે કઈ ખેતી કરીએ તો આપણને નુકસાન થવાનું જ છે. કારણ કે અમણાં તો આવા ઘણા બધા જીવાણુ છે, જેના કારણે ખેતી બગાડે છે, અને ઘણા બધા લોકોને નુકસાન પણ થયું છે. અને આ વગતે તો મને પણ થવાનું એવું લાગતું જ છે, કારણ કે એટલે-એટલે મેં વહેલાના વહેલા ટકે જેટલા સારાના સારા જે ટામેટા હશે રીંગણા બે કાઢીને ફણ તો વેપારીને આપીને વિચાર કર્યો છે. અને બીજું તો હમણા તો કેરીની સિઝન ચાલી રહી છે એટલે કેરીમાં પણ અમને હજી એક ફાયદો થવાનો એવો લાગી રહ્યો છે કારણ કે હમણે થોડી ઘણી એટલે કે થોડાક મણ પણ પાડ્યા છે, અને સારી આવે છે, જેના કારણે હજુ પણ થોડા ઘણા બચેલા છે, મણ પાડવાના બા કી પણ સારી એવી કેરી આવેલી છે. શું તમે જે તમે આંબાવાડી કરેલી છે, તેમાં બરાબર કેરી આવેલી છે આ વખતે, કે નથી?
હા, એમ તો જોવા જઈએ તો અમે જે આંબણવાડી કરેલી છે, ત્યાં સારી એ કેરીનો પાક થયો છે. એમ તો ઓછો થયો છે, પરંતુ હાલના જે વર્ષ પ્રમાણે જોવા જઈએ તે પ્રમાણે તો એમ તો સારો એવો થયો છે. અને હાલમાં શું છે, કે અહ કેરીના પાકમાં એક નુકસાન એવું પણ થઈ રહ્યું છે, કે હાલમાં જે દેશ માં આપણા દેશમાં જે યોદ્ધો ચાલી રહ્યા છે. તેના કારણે પેટ્રોલ ડીઝલનો ભાવ ખુબ જ એટલે કે પેટ્રોલ ડીઝલનો ભાવ તો વધે જ છે અને તે ભાવ વધ્યા છતાં પણ આજે કેટલાક રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ મળી શકતું નથી. એટલે કે પેટ્રોલ ડીઝલ ખતમ એટલે પૂરું થઈ ગયું છે અને સપ્લાય ટવાળઈ ગઈ, જેના કારણે શું છે કે અમારા અઈ થી જે કેરીનો સપ્લાય થાય છે, બીજા રાજ્યમાં અને બીજા દેશમાં તો બને જ થઈ ગયું છે, એક દેશ માટે બીજા દેશમાં. પરંતુ જે બીજા રાજ્યમાં સપ્લાય થાય છે તે પણ ધીમું થઈ ગયું છે કારણ કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ગયો છે. તો એમાં શું છે, કે ખેડૂતોને જો એટલે પે પેટ્રોલ ડીઝલ બધું નો ભાવ વધ્યો લાગ એ એ રીતે એંગલ જોવા જઈએ આપણે તો આપણે ખેતીના જે ફળો હોય છે શાકભાજી એનો પણ ભાવ વધવો જોઈએ પરંતુ ખેડૂતો પર એની આડઅસર થઈ છે, એના કારણે શું છે, કે આ જે ખેતીમાં આપણે સાધનો જે યૂ યૂ યુઝ કરીએ છેએ તેનો આ ભાવ ઘટી ગયો છે. અને આપણે જે કેરીનો પાક આપે લીધો છે, અમે એ વેચવા માટે અમે પણ માર્કેટમાં જઈએ છીએ તો અમને પણ જોઈએ એવા દામ એટલે કે ભાવ મળી રહેતો નથી અમને એવું લાગતું હતું કે આ વખઈ કેરી ઓછી છે, તો અમને સારો એવો પાક મળશે પરંતુ તેનથી વિપરીત થઈ ગયું કેરીનો પાક ઓછો હોવા છતાં પણ માલ ન સપ્લાય જ બંધ રહ્યું. એટલે કેરીના પાકમાં અમને ખુબ જ નુકસાન થયું છે. તમારે કઈ એવું નુકસાન થયું છે કોઈ વાર અને તમને કોઈ એ કઈ સહાય કરી છે.
અમારે તો એટલે કે અમને તો થોડો ઘણો ફાયદો થવાનો લાગી રહ્યો છે, કારણકે એના બે એક વર્ષ પહેલા અને પણ કેરીનો આ હવા આવે છે, અને દુર્ગંધ પણ આવે છે, અને આજુબાજુ જે ગંદકી ફેલાવે છે, ગામડાઓમાં એ પણ થાય છે, જેથી કરીને આપણે ગામડું સ્વસ્થ રાખીએ તો વાતાવરણ પણ સારું રહે અને કુદરત કુદરતી રીતે આખું આપડે જે પણ આંબાવાડી છે, પછી જે પણ આવા ફળો છે કોઈ પણ પ્રકારના એ શાકભાજી છે, એ રોપે તે સારી થાય છે અને એમ જેના કારણે આપણે પેલા થતું હતું પરંતુ હવે તમે જાણો છો કે ગંદકી પણ ખૂબ વધે છે, અને પ્રદુષણનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે, ભારત દેશ દેશમાં જેના કારણે આપણે હવે ખૂબ આપણે સાવચેતી રાખ વી જેના કારણે આપણે ખેતી કરીએ તો ખેતીમાં તો હવે નુકસાન થવાનો ભય ખૂબ વધી રહ્યો છે, કારણ કે આપણે આટલી બધી દવા છાતી ને પણ આપણને એટલા એનામાંથી એટલું બધું ફળ ન મળે તો પસી સુું કામનું અને ઘણો બધો મને નુકસાન પણ થયેલું છે, પરંતુ હવે તમે જાણો છો કે ખેતીમાં તો તમે પણ આવું નુક નુકસાન સહન કરેલું જ છે, એટલે ખેતી માટે આપણે નુકસાન સહન કરવા પણ તૈયાર રહેવું જોઈએ કારણ કે ખેતી આપણા પર ડિપેન્ડ નથી કાર કુદરતી રીતે કારણ કે કુદરત કારણ કે કુદરત તમે જાણો છો કે ગમે ત્યારે વરસાદ પણ પડે છે જેના કારણે આપણે જે ખેતી કરેલી છે, તેમાં નુકસાન પણ થાય છે. શું તમારા ઘર બાાજુ અમારા ઘર બાાજુ તો પાણીની સુવિધા બી સારી મળી રહે છે, ખેતી માટે તમારા ઘર બાાજુ કેવી છે, પાણીની સુવિધા?
હા, એમ તો જોવા જઈએ તો અમારે ત્યાં પણ પાણીની સુવિધા તો સારી એવી છે, કારણ કે અમારે ત્યાં બોક ની સુવિધા રાખેલી છે પછી બી અમારે તો શું છે કે જે અમારે જેનથી નહેર પસારા થાય છે ત્યારે પણ સારુ એવું પાણી મળી રહે છે એટલે અમને તો એમ તો સારું છે, પરંતુ કોઈ વાર શું છે, કે એક વખત એવું પણ વરસાદ આવ્યો નહી હતો પેલો એટલે અમારે જે પાકમાં મુકવાનું હતું પાણી તે મળી શક્યું નઈ હતું જેના કારણે અમારો પાક ખુબ જ નુકસાન થઈ ગયો હતો ને એક વાર અમારી સાથે એવો પણ બનાવ બનેલો કે અમે દવા ઘણી બધી એકી સાથે કાઢી હતી તો અમે શું વિચાર્યું કે હવે આપડે દવા સાત્વી જોઈએ નહી. અને અમારા જે અ આપણે ખેતીમાં જે દાદાઓ આપણે જે દાદા હોય છે તેઓ ખુબ જ અનુભવી હોય છે એમણે અમને કીધું કે એક બે છાંટની હજુ જરૂર છે પરંતુ અમે એ ટાળ્યું કારણ કે ખર્ચો વધી જાય તેવું હતું તો એ અમે ટાળ્યું તો અમારી એ ભૂલ થઈ ગઈ જેના કારણે અમારા પાકો ખુબ જ ન નુકસાન થયું તો તમારી સાથે એવુ કોઈ વાર થયું છે કે તમે ખાતર આપવામાં કે પછી દવા છાંટવામાં ચૂકી ગયા હોય તો તમને એ કારણસર નુકસાન થયું હોય, ક્યાં તો એ કારણસર તમને ફાયદો થઈ ગયો હોય એવો કોઈ બનાવ બન્યો છે, તમારી સાથે?
હા, એટલે કે દવામાં તો તમે જાણો છો કે આપડે છાંટવા તો પડે છે, કારણ કે કોઈ પણ દવા છાંટવા વગર આપડા એ હું તો ઘણી બધી દવાનો યુઝ કરું છું, ને જેમ કે ઘણા બધા પ્રકારના ખાતર પણ આવે છે, યુરિયા ખાતર પછી રાસાયણિક એટલે કે પછી એવા ઘણા બધા ખાતર આવે છે, અને છાણીયુ ખાતર પણ એ ખુબ સારું કેહેવાય છે, અને આપડે જે કલમમાં વધારે વધારે લાખીએ છાણીયુ ખાતર તો ખુબ આપણને કેરી પણ એવી સારી મળી રહે છે, અને આપણને પણ એવો દેખાય છે, પરંતુ હું તો પેલા વર્ષે પણ નાખેલો છાણીયુ ખાતર પરંતુ એટલી બધી કેરી નથી આવેલી પરંતુ આ વખતે મેં એટલી બધી મહેનત કરી અને સારું એવું છાટ લાખ્યો અને ટાઈમ ટુ ટાઈમ એનો છાટ આપ્યો આંબાને જેથી કરીને હમણાં થોડી ઘણી એવી કેરી દેખાય છે એટલે કે હવે તો એવું જ છે, કે મહેનત તો કરવો જ પડે છે પરંતુ મહેનત કરીને પણ આપણને ફળ ના મળે એટલે કે આવું કુદરત ના રીતે એટલે ગમે ત્યારે વરસાદ પડી જવાના કારણે જે આપડ પાક રો રોપ રોપેલો હોય તે આપડ નુકસાન થઈ જાય તો પછી શું ફાયદો એટલે કે એના એના સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ કે જે એટલે કે ખેડૂતો પર ખુબ વધારે વિચારવું જોઈએ કારણ કે ખેડૂત જ નહી હોય તો આપણને અનાજ ક્યાંથી મળે જેથી કરીને જે સરકાર હોય છે, તે બધા ખેડૂતોને બધી ઘણી બધી સહાય આપવી જોઈએ કારણ કે આવું નુકસાન થયુ નુકસાન થાય તો પછી એના જે યોજના આવે છે, નુકસાન એટલે કે સહાય યોજના એ લોકોને આપવી જોઈએ કે પાક પર હવે તમે જાણો છો. તો ઘણાં બધાં સહાય યોજના મળી રહે છે, તે બધાં ગામડાઓમાં આપવું જોઈએ જેના કારણે બધા જે ગામનાં ખેડૂતો છે, તે બધા પોતાનું જે ઘર ચલાવી રહે એમ તમારે કોઈ આવી સરકારી યોજનાનો કોઈ લાભ. મેળવેલો એમ કે તમને પાક નુકસાન થ થયેલું તો તમે ક ભ ભાઈ વળતર મળેલ તમને?
હા એમ તો જોવા જઈએ તો અમને પાક નુકસાન ન તો ઘણા બધાં સરકાર એમ તો સહાય કરે છે, ને કોઈ વાર સારા એવું નુકસાન થાય તો સહાય તો કરવાની જ કરવી જ જોઈએ કારણ કે આખા દેશનું આપડુ જે તંત્ર છે એ ખેડૂતો પર જ ચાલે છે અને જો ખેડૂતો તમે કીધું તેમ ખેડૂતો જો ખેતી પણ બંધ કરી દેશે તો આપણું આખુ આર્થિક તંત્ર જે છે, એ તૂટી જશે એટલે ખેડૂતો સહાય કરવી એ તો ખુબ જ આવશ્યક છે. એ પહેલો મુદ્દો છે, સરકાર નો કે ખેડૂતોને કેવી રીતે સહાય કરવી જેને જેમ બને તેમ ખેડૂત ખેતીમાં વધારો થાય અને જે પાક કે ફળ જેબી કહે તેમાં વધરો થાય અને જેમ બને તેમ આ જે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ એના પણ નુકસાન છે, અને હવે તો ખેતીમાં એવી પણ સહાય મળે છે, કે આપણે ખેતી કરી હોય પછી તો સરકારા સહાય કરે છે નુકસાન થાય તે પહેલા પછી પરંતુ હાલ માટે એવું પણ છે કે આપણે જો કઈ ખેતી કરવાનું હોય એની પણ સહાય મળે. ધારોકે હાલમાં મારી બાજુ એવી ઓફર ચાલતી હતી કે, આ આપણે એક હજાર રૂપિયા જેવા ભરવાના હતા તેમાં શું હતું કે આપણને બે પીપળા પછી આપડે જે ખેતી માટે જે કોદાળી પાવડો પછી જે નાની નાની વસ્તુ છે, તે બધું દવા છાંટવાનો પંપ. અને હળદર હળદરના આઠ દસ કિલોની હળદર અને એમાં જે ખાતર નાખવાની દવા એ બધું ઓગર્નિક ઓર્ગેનિક હતું, તે બધું મળ્યું હતું, અને એનો ઉપયોગ કરીને અમે ખેતી પણ કરી છે. અને અમને ગમ્યું પણ હતું. અને સસ્તામાં મળી ગયું, અને અમે એનો ઉપયોગ કર્યો અને અમને તાલીમ પણ આપ વામાં આવી હતી કે, તમારે કેવી રીતે એ ઊંઘવાનું ક્યારે ખાતર નાખવાનું, ક્યારે દવા છાંટવાની અને કેટલા સમય અંતરે પાણી મૂકવાનું, અને આપણેે જે ખેતરમાં જે જીવાતું એટલે કે જંતુ હોય છે, તેને કેવી રીતના પેલું જનાવરા હો કે પછી કઈ પણ વસ્તુથી બચવાનું, એ બધું આપણને ટ્રેનિંગ એટલે કે તાલીમ આપવામાં આવી હતી અને અમને ઘણું બધું શીખવા મળ્યું હતું. અને એ એ તો સારી જ વાત લાગી ઙમને અને જયારે એ માલ તૈયાર થઈ જાય આપણે જે ખેતી તરીકે હળદરની તે તૈયાર થઈ જાય એને વેચવાનું કઈ જગ્યા કઈ જગ્યા અમને સારો એવો ભાવ મળશે, તમે ઓનલાઈન પણ તમે વેચી શકો છો. પોતાની ચેનલ બનાવીને એમ ઘણું બધું અમને નોલેજ આપવામાં આવ્યું એટલે અમે તો ખુશ થઈ ગયા અને અમે એના પાછળ દરાયા. તમાર બાજુ શું છે? તમે પણ ઓનલાઈન કોઈ વાર તમારી તમારી જે શાકભાજીઓ છે તે કોઈ વાર વેચતા હશોને?
હા કારણ કે તમે જાણો છો ઓનલાઈન તો હમણાં તો ખુબ વધી રહ્યું છે અને ઓનલાન માર્ટ ખેતી પણ હવે ખબ વધી રહી છે જેથી કરીને અમે યુઝ તો નથી કરેલો પરંતુ સાંભળ્યું ઘણું છે કે ઓનલાઈન મારફત આપણે ઘણી બધી જગ્યાએ આપણે ટ્રાન્સફર કરી શકીએ જેવી પણ આપણે ખેતીમાં શાકભાજી રોપી ગમે તેમ પ્રકારનો પાક રોપીએ આપણે સરળતાથી કરી શકી છીએ સારું મળી આપણે કોઈ વાર પાછળ વાતચીત કરીશ શું થઈ માટે
હા ચાલો મળીએ.